હ હા હલો.
હા અવાજ આવે છે?
હા આવે છે તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
ઓ તો મને આવે છે.
હા તો આજે આપડે પર્યાવરણ આ પ્રવાસ વિશે વાત કરીએ પ્રવાસ નું જીવનમાં શું મહત્વ છે એના માટે બરોબર.
ઓકે આપડે એના વિશેે વાત કરીએ.
હા તો તમે જણાવો કે પ્રવાસ નું આપણા જીવનમાં શું મહત્વ છે?
હમ હવા તો આપડે જેવન ન ઘણું વધારે મહત્વ છે. કારણ કે આપણે બધી અલગ અલગ જગ્યા જઈએ તો બધા નવા નવા વ્યક્તિઓની મુલાકાત થાય. જે તળોની પણ મુલાકાત થાય. તેમાં આપણને ઘણું બધું જાણવા પણ મળતું હોય છે.
હા એ વાત તો તમારી સાચી છે તમને પ્રવાસ કરવો ગમે છે?
હા મને તો ગમે છે. આપડે પણ હવે વિચારી ગ પણ હ ઘણા બધા ટાઈમ થી આપણે પ્રવાસ કર્યો નથી સાથે. તો આપડે કેમ ફરવા જઈએ તો એમાં મજા આવે ને, આપડે આપડ જો કોઈ બિઝનેસ મળતા હોઈએ, તો એમાંથી આપણે ક્યા કને અલગ જ આવુંધીન થઈ જાય મતલબ.
હા એ વાત તમારી સો ટકાની છે. એમાં તો કોઈ પ્રશ્ન નથી આપડે પણ ક્યારેક હવે હ પ્લાન કરીએ જવાનો હવે તો પણ વરસાદની ઋતુ આવી ગઈ છે એના કારણે હમણાં તો નીકળવું પોસિબલ નથી કારણ કે જ્યાં જઈએ ત્યાં જો કદાચ વરસાદ ચાલુ હોય તો પછી આપડે ફરવાની પણ મજા એટલી બધી ના આવે એની જગ્યા કેજો પછી આપડે શિયાળામાં ગોઠવી એ તો મજા આવે ઉપરથી મારું તો એવું માનવું છે.
હા એ તો વાત સાચી પણ પછી આપડે એ પણ જોવું પડે કે મ મિત્રો સાથે હોય તો અમુક બિજનેસ માં હોય કે અમુક ભાઈ મળતા હોય તો બધાનું બી સેટિંગ પણ કરવું પડે ને અ ફેમિલી સાથે હોયએ તો બરાબર કે વેકેશન હોય તો હમ જતા રહીએ તો ચાલે પણ આપડે બધા મિત્રો સાથે જવું હોળશમાં તો પછી એનું પહેલેથી આયોજન કરવું પડે.
હા એ વાત તો તમારી સાચી જ છે પહેલેથી જ આયોજન કરવું પડે અને પ્રવાસમાં તો અમે પણ મિત્રો સાથે જે એક પરિવાર સાથે આયોજન તો પહેલેથી કરીને જ નીકળવું પડે. તો જ આપણને પ્રવાસની મજા આવે નહી તો પછી ક્યાંક આપણને હેરાન થવું પડે તો પછી આપડા પ્રવાસને મૂડ મરી જાય છે મતલબ મજા બગડી જાય છે.
હા એ તો વાત સાચી જ છે કે ત્યાં આપડણે જવાનું છે તો ત્યાંની આપડે હોટલોનું બુકિંગ કે ભાઈ આપડે જે ફરવા ગયા એનું બુકિંગ પછી એનામાં પછી કોઈ જાહેર રજાઓ ના આવતી એ પણ આપડે જોવું પડે.
હા બધું જ જોવું પડે.
પાછળ જતા તકલીફ ના પડે.
હા એ વાત તો તમારી સાચી જ છે આપણને એ બધું જ જોવું પડે કારણ કે પાર્ટનર તો પછી આપણને પાછળ તકલીફ પડે. અને તમે હા બોલો.
એ બાજુ પ્રવાસની અંદર લોકો શું કરે છે. કે આપણે પોતાના શહેરની અંદર હોઈએ તો બધા સાફ સફાઈ બધું વધારેને નાખતા હોય પણ પછી કે બહાર આપડે જઈ રહ્યા તો કચરો ફેંકીએ કે પ્લાસ્ટિક નહી ગયા હોય તો પ્લાસ્ટિકનો કચરોને એ બધું વધારે આપડે ફેંકતા હોય. આ બધું આપડે જેમ કરતા ને એ બધું થોડું અટકાવવાની જરૂર છે આપડે બધાને
હા એ વાત તો તમારી સાચી જ છે આપણેે આ બધી વસ્તુઓ અટકાવવાની તો ખુબ જ જરૂરી છે થોડીક નઈ અને તમને પ્રવાસ માં કો કોના સાથે જવું ગમે? છે એકલા ફરવું વધારે ગમે છે કે પછી પરિવાર સાથે કે પછી મિત્રો સાથે?
મને તો પરિવાર સાથે પણ ગમે ને મિત્રો સાથે પણ ગમે. અને આપડા બધા ભાઈ બેન બધા હોય તો પણ વધારે મજા આવે. હવે આનેમ કેવું બધું અલગ અલગ જગ્યા પરિવાર સાથે હોય. તો આપડે બધાથી ધાર્મિક સ્થળો છે. જે બું મંદિર હોય છે એ બધી જગ્યા આપડે જવું હોય પરિવાર સાથે હોઈએ. મજા આવે. મિત્રો સાથે આપડે જવું હતું પછી ને ફરવા તો જો જંગલો હ પછી પેલું આપડે એને હિલ સ્ટેશનો કહેવાય આવી બધી જગ્યા ઉપર આપડે જઈએ તો
સારી મજા આવે. બધાની મજા બધામાં અલગ અલગ આવતી હોય છે.
હા એ વાત તો તમારી સાચી છે કે આપડે આવી રીતે કોઈ જગ્યા ઉપર જઈએ તો મજા વધારે આવે અને એમાં પણ વરસાદની ઋતુ સિઝન પતી જાય એના પછી જઈએ ને તો તો હરિયાળીથીલી ઉઠેલા હોય ને પર્યાવરણ મતલબ કે જંગલો ને બધું એના કારણે ઉપર છે એથી પણ વધારે મજા આવે જે ઉનાળા આતી હોય ને એના કરતા વધારે પણ
હા એ તો વાત સાચી જ છે.
હા અને તમે અત્યાર સુધીમાં કયા કયા સ્થળોની મુલાકાત લઈ લીધેલી છે.
અ હ ગુજરાતની ઘણી બધી એવી હમ જગ્યાઓ છે એમાં આ બાજુ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે પછી આ બાજનો ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે. અને પછી દક્ષિણ ગુજરાતમાં પણ એવા કેટલા બધા શહેર છે. એમાં પણ આપડે બધું અલગ અલગ અમે એમણા છેલ્લે અમે ફરવા ગયા હતા. આપડી બધા હતા સાથે એનામાં આ બાજુ પોઇચા બાજુ દક્ષિણ ગુજરાત બાજુ ગયા હતા એ બાજુ પણ મજા જ અમને. અને પાવાગઢમાં જે શીડીઓ છે. પચીસો જેવી સીડીઓ છે બધું પણ આપડે ચડ્યા હતા એમાં પણ મજા આવી હતી.
હા એ વાત તો તમારી સાચી છે એમાં પણ આપડે તો છેતરાઈ ગયા હતા આમ કેવા જઈએ તો. કારણ કે ઉપર લખેલું હતું એમાં કંક બારસો સીડી છે અને આપડે ગણતા ગણતા છે કે આપડ પચીસો ઉપર હાલે તો આંકડો તો હોય હજી સીડીઓ પૂરી નથી થઈ મંદિરની તો સીડીઓ પાછી અલગ થી હતી ખાલી પર્વતો ઉપર ચડવાની બે હજાર જેવી થઈ ગઈ હતી પચીસો જેવી
અને પાછું એમાં પણ આપણને શીખવા મળી તું ને કે એમાં પણ બધા આપડે કોઈ પણ પૂછતાને તો આપણને એમ કેતા નહી. આપડે અમે હોછીએ ને કે ભાઈ કેટલી જઈ સેડીઓ તો કોય આપણને એમ નતું કેતું કેમ પચીસો છે સીડીઓ કારણ કે એમને એમ હતું કે જો આપડે ત કહીએ તો પછી એમને એમ જો આટલી બધી સીડી હોય તો પી આપણને એની ઈચ્છા પણ ના થાય. યા આટલી બધી સીડીઓ છે આપડે ચઢાશે નય.
અને આપડી બેન એકા નતા કેવાય કે ઉપર ચડવાની એ પણ આપડી એને ઓછી થઈ જાય આવું પણ એરામ વિચાર હતા પછી કેતા નતા.
હા એટલે જ ને. હા તો કદાચ એના માટે કરીને જે બોર્ડમાં બારસો સીડીઓ લખેલી હશે કદાચ.
હા એટલે એવું પણ હોય કે વસ્તી ઉપર જાય ને ચઢે પછી એને એમને ખબર પડે કે ના આટલું પણ હું કરી શકું છું. પેલા આપડે મગજમાં એમ હોય આપડા જે હજાર કે બારસો ચડાય એનાથી વધારે ના થાય. પછી જો આપડે એ ચડી જઈએ તો આપડણે પણ કક એનામાં શીખવા મળે. કે ના આપડે એને આટલું પણ કરી શકીય છેએ આપડામાં આટલી પણ તાકાત છે.
હા એજ ને કે હવે આપડે જો હજાર સીડી ચઢી લીધી બરોબર અને પછી ખબર પડી કે બીજી હજાર છે તો પછી હવે આપડે અડધું તો અંતર કાપી લીધું છે એટલે આપડે પાછા તો નથી ફરવાના એ તો ફાઈનલ છે એટલા માટે કરીને કદાચ આવી રીતે લખેલું ઉપર બોર્ડ મારેલા ને એવું હો હોઈ શકે.
લખેલુ હોય એ વાત સાચી પાછુ એવું નતું કે એનામાં આપડે ખબર ના પડે. એમ બધી જગ્યાએ હજાર-હજાર સાથે લખેલું આવતું કે પેલા હજારે આવે. પંદરશોય આવે કે આટલી સીડીઓ કમ્પ્લીટ થઇ. આવું બધું પણ કમ્પ્લીટ જ કરેલું હતું.
પચાસ-પચાસ શેડીઓ નંબર આવી જતા હતા કે
હા એટલે એવું પણ હતું પણ હેને કોઈ આપણને એવું નતું કતું કે ભાઈ આટલી સીડીઓ જ છે એટલે. આ બધી હ આ બધું જો આપણેે જાતે કરીએ તો આપણે શીખવા મળે એમાંથી.
હા એ વાત તો તમારી સાચી જ છે તમારા મતે તમારા સૌથી જે પ્રવાસ કર્યા જે સ્થળો એમાંથી તમને વધારે સૌથી વધારે ક્યા-કયા સ્થળ ઉપર મજા આવી હતી.
મને તો આમાં પણ વધારે મજા આવે કારણ કે આપડે પોતે ને રાતે એક્ટિવિટી કરીએ એના બધા મજા આવે. કેમ કે એ પણ આપે નાઈટ શો હોય તો આપે એને બેએ તો જ આપણ મજા આવેને. ખાલી જોવાથી તો આપડેને ખબર મળવાની નથી. એ ખાલી આપડણે જોવાવામાં જ આપણને એ આનંદ મળે તો આપડણે જાતે કરી તો આપડે આખા શરીરની એક્ટિવિટી થાય અને આપડે એનાથી કઈક જાણવા પણ મળે તો પ્રવાસનું આવું બધું પણ મહત્વ હોય જ છે. એટલે એવું નથી કે ખાલી ઘરેને બેઠા-બેઠા કે મોબાઈલ ની અંદર આપડે જોઈએ ને આપડે જોય એવું નઈ. કે આપડણે ત્યાં જઈએ તો આપણે ક એની સંસ્કૃતિ વિશે પણ જાણવા મળે. વ્યુ માં આપડે બધી અલગ-અલગ એક્ટિવિટી કરી તો એનામાં આપણને શીખવા મળતું હોય છે.
હા એ વાત તો તમારી સાચી છે કે આપણને બધું શીખવા મળે તો પછી તમારા મતે તમે જણાવો કે પ્રવાસમાં આપણે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
પ્રવાસમાં તો આપડે જે હમણાં બધું કીધું કે આવું બધું થાય. તો બધા અલગ-અલગ પ્રગ્રામો પેલા કરવા જોઈએ કે ટાઈમ સર અહિયાં જવું જ કે આપડે ગયા હતા બરાબર. પાવાગઢ઼ ને એ બાજુ તો આપડે બધા ને પૂછ્યું તુ કે સવારે જાઈએ તો સારું કે બપોરે જઈએ સારું. તો અમુક લોકો એવું પણ કીધું હતું કે બપોર પછી ન જે તડકો ઓછો હોય ને એવા ટાઈમે બસ્તી પણ વધારે હોય અને આમ સારું એવું ચડી પણ જાઓ ને થાક પણ ના લાગે એટલે આવું પણ એને આયોજન પ્રવાસ ને પેલા આપડે કરવું જોઈએ કે પ્રવાસની બધી જ માહિતી આપડે પેલા ભેગી ન કરવી જોઈએ.
હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું હવે તો ટેકનોલોજી પણ એટલી વધી ગઈ છે જેમ કે રો તો એને બધું પણ આવી ગયું છે જેથી જે સીડીઓ ના ચડી શકતા હોય એ પણ રોપવેનો ઉપયોગ કરીને અડધાથી વધારે અંતર કાપ કાપી લે છે જેથી એમને વધારે સીડી ચડવાનું જતું નથી એવું બધું મતલબ બીજી બધી જગ્યા એ પણ હોય જોવા મળે છે.
માં આપડે એને એવું જોયું હતું ને આપડે હજાર અંદર સુધ ચડ્યા. પછી જે ને એમનું આ આય ગયું તું ઉપર સ્ટેશન તો પછીની જે હજાર કે આઠસો કે જે બાકી હોય.
એ તો એમને જ અડવી જ પડે. એ ખોટા પૈસા એમાં બગાડે એના કરતા તો હા એ તકલીફ વધારે તકલીફ હોય તો એનો ઉપયોગ કરી શકે હવે આપડા જેવા જવાનીયા હોય તો એમને તો જાતે જ એમને એને એક્ટિવિટીંગ કરવી જોઈએ. તો મજા આવેને શરીર ને પણ થોડી કઈ કસરત થાય.
હા એ વાત તો તમારી સાચી જ છે કે આપડે જેટલી મજા જાતે કરી એમાં વધારે મજા આવે જે ઓમ આવે એના કરતા આપણે કોઈ પણ એક્ટિવિટી હોય તો હવે એમાં પણ આપણે તમે જોય હશે. આપણે જોયું જ હતું કે આપડે જયારે પાછા ફરતા હતા એ વખતે આપણને ઉતરવા માટે એટલો બધો ટાઈમ નતો લાગ્યો બરોબર અને રોપવેમાં તો કેટલી બધી લાંબી લાઈન હતી તો હવે રોપવેેની લાઈનમાં આપણે જ્યાં રોપવેમાં નંબર આવે ત્યાં સુધીમાં તો આપણે નીચે ઉતરી જતા હતા એવું થતું હતું. કરતા સ્પીડમાં આપડણે નીચે ઉતરતા હતા કારણ કે આપડા પગ જ ઉપર નતા રહેતા એવું થતું હતું.
ના જે જે એને લાંબી હતી ને લાઇનો. હવે એનું ખાલી જયારે નંબર આવે ને એને પહેલા તો આપડે નીચે ઉતરી ગયા હોય ને આપડે ક્યાં આગળ પણ નીકળી ગયા હોય.
એટલે ફાયદો એમાં પણ હતો જ ને ઓકે ચલો બાય.